હા હું મસ્ત મજામાં છું
તો તમારી પાસે થોડો એવો ટાઈમ છે
હા એમ તો અત્યારે હું ફ્રીજ બેસેલો છું
તો મારે થોડીક વાત કરવી હતી એક એવો ટોપિક જે આપણા માટે એક ખુબ જ મહત્વનો ટોપિક કેહેવાય જેમ કે હવે આપણેે જ્યાં રહીએ છીએ તેના વિશે જ વાત ના કરીએ તો થોડું એવું લાગે કે મજા ના આવે એમાં પછી અ હવે મારો ટોપિક એ છે કે આપણે અ આપણા દેશ ભારત દેશ વિશે શું જાણીએે છીએ તો હું સ્ટાર્ટ કરું છું કે આપણે ભારત દેશ અ સ્ટાર્ટિંગમાં ત આપણે ભારત દેશ ના નામ પર આપડણે થોડી ઘણી ચર્ચા કરી કે ભારત દેશ નું નામ કેવી રીતે પડ્યું તો શું તમને ખ્યાલ છે થોડું ઘણું કે ભારત દેશનું નામ કેવી રીતે આવ્યું
નહી આ ભારત દેશનું નામ કે રીતના પડું એ તો મને જાણ નથી એ જાણતા હોય તો જણાવી શકો
હા હ એના વિશે જ વાત કરું છું તો હવે ભારત નામ એ ઘણા બધા ગ્રંથો કા તો એવા ઘણા બધા એવા શાસ્ત્રો તેમાં અ ભારત નામ ન જે ક્યાંથી આવ્યો છે એનું બધા અલગ અલગ મિનિંગ છે અને સૌથી વધારે પ્રચલિત છે કે ભારત નામ ક્યાંથી આવ તો ભારત નામ અ આપણે ભગવાન શ્રીરામ ના નાના ભાઈ એવા ભરત તેમના નામ પરથી પાડવામાં આવ્યું છે એવું પણ માનવામાં આવે છે અને સૌથી વધારે લોકોનું માનવું એ જ તો તમને ખબર પડી ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું
હા એ મને ખબર પડી ગઈ
અને ભારત દેશ એ જો વાત કરીએ ભારત દેશના પ્રાચીન સમયની તો ભારત દેશ એ પ્રાચીન સમયમાં સોનાની ચિડિયા એટલે કે સોના નું પક્ષી તરીકે જાણીતુ હતું જ્યાં અ સોના ના પક્ષીઓ પણ રહેવાસ કરતા હતા અને જો એજ સિચ્યુએશનને આપણે હવે કમ્પેર કરીએ તો એ હિસાબે તમને ભારત દેશ કેવો લાગે છે
જો આજે તમે કીધું તેમ એમ કે ભારત પહેલા સોનાની ચીડિયા કહેવાતું હતું એમ મેં પણ ઘણી જગ્યાએ વાંચ્યું હતું ને વાતો સાંભળી પ્રતી કે પ્રાચીન સમયમાં આપણા દેશમાં ખુબ સોનું હતું જે અંગ્રેજો લૂટીને લઈ ગયા હતા ને હાલના સમયમાં પણ જોઈએ તો હવે આધુનિક સમયમાં ઘણા બધા નવા પાટપ ઉભા થયા છે ને બઉ બધી ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે એના કારણે ઈકોનોમીમાં આપણો દેશ પણ ખુબ આગળ વધી રહ્યો છે તો આગળ જતા કદાચ સોનાની ચીડિયા તો નહી પણ સારો એવો ઇકોનોમિક દેશ થઈ શકે છે
હાલે તમને ખબર છે કે આપણી સરકાર એ ભારત દેશને પ્રાચીન સમયની જે સોનાની ચીડિયા તરીકે ઓળખ ખાતા આપડો દેશ ને અ હાલે એવી અ સોનાની ચીડિયા પાછી બનાવા જઈ રહ્યા છે જેમાં ઘણા બધા ભારત દેશ આજે ઘણા બધા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે ધીરે ધીરે હમ તમને ખબર છે ભારત દેશ અ હમણાંની જે દુનિયાની ચૌથી સૌથી મોટી ઇકોનોમી તરીકે અ સ્થાન મેળવ્યું છે, ભારત દશે જેમાં ઘણા બધા એવા ક્ષેત્રો છે જે ભારત દેશે એ અ ઇમ્પ્રુવમેન્ટ કરીને આગળ લાવ્યા છે જેમાં હમ વાત કરીએ તમે જેમ વાત કીધી કે અંગ્રેજો એ ભારત દેશની અ ભારત દેશ પર રાજ કરીને બધી જે ભારત દેશની માં જે બધી સોના કે બધી વસ્તુ હતી એ બધી એ લોકો લઈ ગયા ને ત્યાંથી ભારત દેશે જીરો થી સ્ટાર્ટ કર્યું અને ઓગણીસો સુડતાલીસ જેમ આપણો દેશ આઝાદ થયો ત્યાં થી લઈને આ ટાઈમે જેમ કે બે હજાર છવ્વીસ ની આ વાત કરીએને આપડે હવે અ જીરો થી ડાયરેક્ટ ચોથા નંબરની ઈકોનોમી બની ગઈ. તો તમને કેવું લાગ્યું એના વિશે
અ ચોથા નંબર પર પહોંચી ગઈ ને હજુ પણ આપડી ઇકોનોમી આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે ને એમ જોવા જઈએ તો આપણી આસપાસ પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ જોવા મળે છે. ઘણા બધા નવા સ્ટાર્ટઅપ્સ જોવા મળે છે અને આજે લોકો પણ ઘણી સારી એવી તકો પર છે ને વિદેશના કંપનીઓ પણ આપણા દેશમાં આવવા માંગે છે એટલે એક ખૂબ સારી બાબત કહેવાય કે વિદેશની કંપનીઓ પણ આપણે તા આવીને તેંક નવા
એમ્પ્લોયમેન્ટ આપવા માંગે છે ને એ રીતના તો એક સારી બાબત કહેવાય.
અચ્છા અચ્છા. તો હવે ફોરેનની જ વાત કરીએ તો ભારતના જે આ બારની બીજા દેશો સાથેના સંબંધોમાં પણ ભારત આજે એક સમાનતા રાખે છે અને બધા એવા દેશોને ભારત આવકારે છે, જો કે થોડા ઘણા એવા ભારતના દુશ્મન દેશો પણ છે. જેમાં આપણેે બધા જાણતા જ હોઈ છેએ કે આપણે પાકિસ્તાનને બધા એના વચ્ચે સરહદી લડાઈ થતી હોય છે. પરંતુ ભારત દેશ એક એવો દેશ છે જે આ બધાને સરખી રીતે ટ્રીટ કરે છે અને બધાને સારી રીતે બધા સાથે સારી રીતે રેવાનો પ્રયાસ કરે છે. અને ભારત દેશ નું જે અ આ દુનિયા જે બધી ચાલતી છે એ બધું મોસ્ટ ઓફ એવી શોધ ભારતમાં જ થઈ હતી એ તો ધીરે ધીરે પછી બધા લોકો એના વિશે જાણીને એના વિશે નોલેજ કરીને પછી બધું અ એજ્યુકેશન મેળવીને બધ શોધો થઈ તો શું તમે પ્રાચીન ભારતની અ બધી શાસ્ત્રો વિશે થોડું જાણો છો?
શાસ્ત્રો વિશે મારું વધારે નોલેજ તો નથી પણ પ્રાચીન શાસ્ ત્રો ના આધારે આજના યુગમાં ઘણું બધું કામ ચાલી રહ્યું છે. ને પ્રાચીન શાસ્ત્રો વિશે તમે કઈક કહેવા માંગશો મારે વધારે નોલેજ નથી એમાં
હા હું એના પર જ આવું છું તો ભારતમાં એવા ઘણા બધા પ્રખ્યાત આચાર્યો અને બુદ્ધિજીવી વ્યક્તિઓ જન્મ્યા છે જેઓએ ઘણી બધી શોધ કરી હતી જૂના સમયમાં હ જેમાં આપડે વાત કરીએ કે અ મેડિકલ ફિલ્ડમાં જોઈએ આપણે સ્વાસ્થ્યને લગતી તો મહર્ષિ ચરકને મહર્ષિ સુશરુત જે આપણા અભ્યાસક્રમમાં પણ આવી ગયા છે તેઓએ ત્યારના જ સમયમાં જ આ પ્લાસ્ટિક સર્જરી અને એવી ઘણી બધી સર્જરીઓ એમને શોધી હતી અને એમની પાસે એવા પણ ઉપકરણ હતા જે માત્ર વાળ જે આપણા માનવ શરી આ માનવી ના બધા વાળ હોય છે ને એને એક વાળને પણ બે ફાળમાં કદે છે ને સૌથી મોટું આશ્ચર્ય તો એજ છે કે હવે એક સામાન્ય વાળની સાઈઝ આપડે જોઈએ તો કેટલો નાનો હોય છે અને એને બે ભાગમાં વેચવું બે ભાગમાં ફાળચા કરી નાખવા એ ખુબ જ મોટી ઉપલબ્ધિ કેહેવાય ને એજ રીતે બીજી એવી બીજી એવી બીજા એવા શાસ્ત્રોની વાત કરીએ તો એમાં હવે જે હાલમાં ચાલી રહ્યું છે મેથેમેટિક્સ એન્ડ સાયન્સ જેમાં મે ગણિત વિજ્ઞાન ની જે આપણે વાત કરીએ શૂન્ય ની શોધ પણ આપણા ભારતમાં થઈ હતી જે આપણા આર્યભટ્ટ હતા મહાન હા મહન્ય વિદ્વાન એમણે શૂન્ય ની પણ શોધ કરી હતી ને ત્યારબાદ થી આખા ગણિત જે મેથેમેટિક્સ છે એની પણ શોધ થઈ છે અને એજ રીતે ઘણા એવા ગ્રંથો છે જેમાં મન મારું સૌથી ફેવરેટ છે વાસ્તુશાસ્ત્ર એ હવે આપણે જોઈએ તો વાસ્તુ શાસ્ત્ર લાગે વસ્તુ કોમન પણ એમ ઘણી રીતે આપણને મદદ ખુદ થાય છે હવે મોસ્ટ ઓફ એવા ભારતીય ઘરો જે જ્યાં લોકો આ વાસ્તુશાસ્ત્ર વિશે જાણતા હોય છે એ લોકો વાસ્તુ બેલ્ટ હોય છે અને ઘણી બધી જગ્યા એવી કે અ હવેની આપણેે જો વાત કરીએ ગુજરાતની અંદર ગાંધીનગર રાજ્ય છે જે આ ગાંધીનગર જિલ્લો છે જે ગ્રીન સિટી તરીકે હાલએ જાણીતો છે. એ પણ પૂરું વાસ્તુ બેસ્ટ બનાવવામાં આવ્યું છે તો શું તમે વાસ્તુ વિશે જાણો છો થોડું ઘણું
નહી વાસ્તુ વિશે એમ તો મારે નોલેજ નથી વાસ્તુ વિશે પણ એમ જોવા જઈએ તો મારે એવું સૌથી વધારે એમ ગમતી વસ્તુઓ છે કે આપણા પ્રાચીન સમયમાં જે લોકો એ આપણું ઘણી બધી મતલબ એવી જગ્યાઓ બનાવી જ જેમકે અજંતા એલોરા ની ગુફાઓ છે એવી ઘણી બધી પ્રાચીન વસ્તુઓ છે જે લોકો પણ વિદેશથી પણ જોવા માટે આવે છે. તો એ જે વસ્તુ બનાવી ગયા એ વસ્તુ મતલબ મંદિરો છે ને એ બધું એ એના વિશે તમે કઈ કેવા માંગો છો
એમાં એમાં પણ વાસ્તુશાસ્ત્રનો જ ઉપયોગ થાય છે, એ લોકો સ્ટાર્ટિંગમાં જો હવે કોઈ પણ એવી જૂના સમયની વાત કરીએ કે આ સમયની વાત કરીએ જે લોકો આ સમયમાં જાણતા હોય છે, વાસ્તુશાસ્ત્ર વિશે એ લોકો જ્યાં કઈ પણ કન્સ્ટ્રક્શન એ લોકો બનાવવા માંગતા હોય છે, તો ત્યાં એ લોકો વાસ તુ હિસાબે જોય છે, કે હવે જગ્યા ની દિશા કઈ સાઈડ છે, તો આપણે ધારો કે કોઈ સપોઝ કોઈ ઘર બનાવવાનું હોય તો મોસ્ટ ઓફ બધાના ઘર આપ પણને અ પૂર્વ કા તો ઉત્તર દિશાની સાઈટ જ એલુકનું અ ઘરનું ફેસ જોવા મળે છે, હવે જોકે સિટી એરિયામાં હવે ડેવલપ થ ત્યાં બધા જગ્યાનો અભાવ હોવાના કારણ અને વધારે પડ તો વાસ્તુશાસ્ત્ર કોઈની ખબર ના હોવા કારણે એ લોકો ગમે તે સાહી ઘર બનાવી દેતા હોય છે, કા તો સોસાયટી બનાવી દેતા હોય છે, પણ જે તમે વાત કરી જે ઈલોરા અજનતાની ગુફાઓ છે, તો એ પૂરી એક વાસ્તુ બેસ્ટ પ્લાન છે. જેમાં એ લોકોએ વાસ્તુનો પહેલા ઉપયોગ કર્યો છે, કઈ દિશામાં આપણે હ કયા રૂમ કઈ જગ્યાએ આપણે નાહવાનું વગેરે અને રહેેવા માટેની જગ્યા ને કઈ જગ્યાએ આપણે ભોજન કરીશું એના માટે પણ એક સ્પેસિફિક રૂમ બનાવ્યા છે, તો પૂરું એક વાસ્તુ બેસ્ટ પ્લાન છે, જેમાં આપણને હવે તમે વિઝિટ કર્યું હોય તો હ એલોરાની ગુફામાં જો તમે વિઝિટ કરી હોય તો ત્યાં પૂરા એવા પથ્થર થી અ ગુફા બનાવી છે, અને અંદર રૂમો તથા અ ઘણી બધી એવી જે આપણે પ્રોપર ઘર કેવાય એ ટાઈપનું ત્યાં બનાવ્યું છે. તો તમે ત્યાં ગયા હશો તો તમને અનુભવ થયો હશે કે ત્યાં હ એકદમ શીતળતા અને ઠંડુ એવું વાતાવરણ મળી રહે છે, બધી સી અ સીઝનમાં આપણે ત્યાં સારી રીતે એવી રહેવાની સેફ્ટી મળી રહે છે. તો તમને એના વિશે જાણ હતી?
હા એમ વાસ્તુ વિશે તો જાણ નહી હતી પણ ત્યાં હું પણ વિઝિટ કરી હતી તો એક બહુ અદભુત જગ્યા છે, જ્યાં આટલી મોટી ગરમીમાં પણ અંદર મસ્ત શીતળતા રહે છે, તો એક આધુનિક કરતા પણ ભારે કહેવાય
છે તો આપડે ભારત દેશ વિશે તમને ખબર પડી કે પ્રાચીન સમય થી ભારત દેશ કેવો હતો અને એક સમય આવ્યો જ્યાં ભારત દેશ શૂન્ય થઈ ગયો જયારે અંગ્રેજો આવ્યા હ તા ને ભારત દેશ પર અ રાજ કર તા હતા અને ત્યાંથી આજ સુધીનો ભારત દેશ એક વિકસિત વિકસિત દેશ તરીકે હાલમાં હવે પહોંચી જશે તો તમને આના વિશે ખ્યાલ આવી ગયો?
હા તમારી સાથે વાત કરીને મને ભારત દેશ વિશે એના ઈતિહાસ વિશે એમ ઘણી બધી બાબતો જાણવા મળી આગ